હા બછવા.
બસ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજા માં છે.
શું કરતા હતા તમે?
કઈ નઈ આ જમીને બસ બેઠા હતા.
ઓહો મારી જોડે આજે આમ બહું એક આમ વિષય તો નહી પણ એમ એવું છે ને કે આપણા આમ દિલથી દિલથી વાત કરીએ તો એમ થાય કે આપણે આમ. સારું ફીલ થાય કે જે આપણું જે દૈનિક જીવન છે ને એમાં આપડે કઠન આપડું જે કઠ કઠિન સમય છે ને એ કેમનો કાઢ્યો છે અને આપણે કે કેમનો કાઢીશું? એમાં શું મદદ કરે ને એના પર
ઓહો આ તો બહુ આમ યુનિક અને આમ બહુ સારો વિષય છે તમારો ચલો ને એન પર વાત કરી એમાંથી મને બી તમારા જોડેથી ઘણું બધું જાણવા મળશે શીખવા મળશે.
હા સેમ મને એવુંજ થયું કે તમારા જોડે થી કશું શીખવા મળે એટલે તમારા જોડ આન પર ચર્ચા કરું. તો આમ કોઈ પણ દિવસ આપણને ખબર જ છે એક સરખો તો નાયા જ હોય. કોઈ વખત કામ વધાર હોય ક્યારેક સમય ઓછો હોય તો ક્યારેક કોઈ એમ યોજના પ્રમાણે કામ પૂરું થતું ન હોય તો ત્યારે ઘણા લોકો કેવુ કે ઉતાવળમાં આમ આવી જાય. અને ઉતાવળ થી કેવું કે ઘણી વખતે આમ સમસ્યા વધી શકે શું કેવું તમારું?
હા એ તો છે બહુ ઉતાવળ થી આપણે. કરીએ ને તો મન એકદમ આમ ચંચળ થઈ ગયું હોય એ વખતે એ કરીએ ને તો ઊંધું જ. થાય મારે તો એવું થાય હું ઉતાવળમાં કંઈ કરું ને તો મારાથી. એમાં લોચા જ વાગી જાય બહુ ટેન્શન માં હોયને હું કરું ને તો.
સાચું મને પણ એવું થાય હા મારામ છે ને એક પ્રોબ્લેમ કેવું છે ને કશી બી બધી વસ્તુ પેનિક બહુ થઈ જઉં. કે કઈ નાની વસ્તુ હોયન તો હું એટલી બધી પેનિક થઈ જઉન કે વસ્તુ પછી હું બગાડી દઉં આખી એવું થઈ જાય.
હા હા સેમ અરે આવું જ છે હું બહઉ પેનિક થઇ જાઉં કઈ આમ નાની વસ્તુમાં બી એવું થાય કે હવે શું કરીએ શું ના કરીએ આગળ શું થશે એમ?
હા સાચે આમ એવું છે કે શાંત મનથી કેવું કે વિચાર કરીએ ને તો એકદમ સરળ થઈ જાય રસ્તો પણ આપણા માટે સૌથી હાર્ડ એ છે કે મગજ ને કેમનું શાંત કરીએ.
હા એ તો છે અને એના માટે તો લોકો કેટલું બધું યોગાને એવું બી કરતા હોય છે ખબર આમ શાંતિ માટે. એને એના માટે બધા.
હ આ સાચી વાત છે હા. અને એ કરવું જ જોઈએ કારણ કે જો મનમાં ગભરાહટ હોય ને. તો નાનો પ્રશ્ન પણ આપણને એવું લાગે કે બાપા મોટી જ વસ્તુ છે આપણે કેમનું કરીશું? એવું થય જાય એટલે સૌથી મી
હલો હા અવાજ તમારો ગતો રહેલો હલો. હલો હલો હલો અવાજ આવે છે તમને મને તમારો અવાજ નહી આવી રહ્યો.